ઓ
અચ્છા મિત્ર
હાં હાં તમારો અવાજ આવી રહ્યો
હાં કેમ છો મઝામાં ને
હાં હાં મઝામાં તમે કેમ છો?
છામાં કેવી કોલેજ લાઈફ, કેવી ચાલી રહી છે બરાબર?
હા કોલેજ લાઈફ ચાલી રહી છે, થોડો ઘણો હવે ચોમાસાની સિઝન છે, તો હવે
હા
ચાલે છે.
અવે અ આપણેે નાના વ્યવસાય અને રોજગાર વિશે થોડી ચર્ચા કરીએ છીએ જરાક ટાઇમ આપશો તમે?
હા, ચોક્કસ.
હા હા તો આજે આપણે નાના વ્યવસાય અને રોજગાર વિષ વિષયે મે વિચારો રજૂ કજ કરવા જઈ રહ્યા છે. જેમાં આપણને તો ખબર જ છે કે દરેક જગ્યાએ ગામડાઓ અને શહેરમાં કોઈ પણ વ્યક્તિ નાના નાના વ્યવસાયો વ્યવસાય કરે છે અને તેમાંથી રોજગાર મેળવે છે, તો ભારત ત જેવા વિકાસીત એ વિકાસ ઇન દેશમાં નાના, નાના નાના વ્યવસાયનું ખૂબ જ મહત્વ છે નાના વ્યવસાય માત્ર વ્યક્તિને આવકનું સાધન જ નથી આપતા પરંતુ સમાજમાં રોજગારી પણ ઊભી કરે છે. આજના સમયમાં સરકારી નોકરીઓ મર્યાદિત છે. તેથી ઘણા લોકો સ્વરોજગાર તરફ આગજ વધી રહ્યા છે. હમ્મ, નાનો વ્યવસાય શરૂ કરવા માટે ખૂબ મોટી મૂડીની જરૂર પડતી નથી, મહેનત યોગ્ય આયોજન અને આત્મવિશ્વાસ હોયછે, હોય તો કોઈ પણ વ્યક્તિ સફળ બની શકે છે. ચાની લારી, નાસ્તાની દુકાન કરિયાણાની દુકાન, દરજી કામ બ્યુટી પાર્લર, મોબાઈલ રિપેરિંગ, કોમ્પ્યુટર સેવાઓ સેવા કેન્દ્ર, દૂધ ડેરી બેકરી, ફોટોગ્રાફી, ઓનલાઈન વેચાણ હેન્ડીફ્રાટ અને ઘરે ઘરેથી બનતી વસ્તુઓનો વ્યવસાય જેવો જેવા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. અ આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લે ઓના કારણે નાના વેપારીઓ પોતાનો ઉત્પાદનનો દેશ વિદેશ સુધી પહોંચાડી શકે છે. ડિજિટલ પેમેન્ટ જેમકે યુપીઆઈ અને ઓનલાઈન ઈ કોમર્સ ના કારણે ગ્રાહકો સુધી પહોંચવું વધુ સરળ બન્યું છે, હમ્મ સર કાર પણ નાના નાના વ્યવસાયોને પ્રોત્સાહન આપતા આપવા માટે વિવિધ યોજનાઓ ચલાવે છે, ઓછી વ્યાજદરે લોન તાલીમ કાર્યક્રમો અને સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન જેવી સુવિધાઓ આપવામાં આવે છે. જો વ્યક્તિઓ આ આ તકોનો ઉપયોગ કરે છે. તો તેઓ નોકરી શોધનાર નહી પરંતુ નોકરી આપનાર બની શકે છે. તો મિત્ર તમારા મત મુજબ કઈ કેવું છે તમાને
હમ હમ આપણે કોઈ બી એવું હાલે જેવી રીતે આપણેે બધા કોમ્પિટટિવ એક્ઝામની તૈયારી કરી કરતા હોય છે તો આમ એમાં મોટા ભાગના જે હિસાબે ભારત દેશની વસ્તી છે તો એ હિસાબે બધાને આપણેે. ગવર્મેન્ટ જોબ મળે એવું શક્ય નથી તો આપ આપણે કોઈ એવા પણ બીજા પ્રયાસો કરતા રહેવા જોઈએ જેમ તમે કીધું કે નાના નાના એવા વ્યવસાયો આપણે કરતા રહેવા જોઈએ અને અ ખુબ જ સારી એવી તકો પણ છે આપણા માટે અને બધા માટે અને સારો એવો નફો પણ થતો હોય છે અ એક નવો એ એક્પિરયન્સ પણ આવતો હોય છે અને ઘણી બધી વસ્તુ પણ શીખવા મળે છે અને જો
હા.
એક નાના પાય થી ચાલુ કરશુ તો એને આપણે આગળ જતા મોટો મોટો કરવા આપણને એક્સપિરિયન્સ આવી જાય છે એમાંથી એટલે આપણે એનો મોટો પણ બનાવી શકીએ. સારો એવો આપણો તથા આપણા પરિવાર ન વિકાસ આપણે સારી રીતે કરી શકીએ છીએ ફનાશયલ તો મારું આ માનવું છે ને
હા મિત્ર
મિત્ર રોજગારનો અર્થ માત્ર સરકારી કે ખાનગી જ નોકરી નથી. પરંતુ સ્વરોજગાર પણ રોજગારનું મહત્વપૂર્ણ સ્વરૂપ છે. જો દરેક વ્યક્તિ પોતાની આવડત મુજબ કામ શરૂ કરે તો બેરોજગારીમાં ઘટાડો થઈ શકે છે અને દેશના આર્થિક વિકાસ વધુ ઝડપથી થઈ રહ્યા છે. તો મિત્ર આપણે જોઈ રહહી્યા. છે ઉદાહરણ તરીકે આપણું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાઈની જ આપણે વાત કરીએ. જો મોદીભાઈ એ સ્ટાર્ટઅપ કર્યું હતું એક ચાની લારી પરથી ખુબ છે ને મિત્ર.
હા હા.
તો. એ મોદી સાહેબ આપણે ચાની લારી પછી. એમણે વિચાર્યું ચા વેચતા વેચતા એનું એનું દિમાગ ડેવલપમેન્ટ થઈ ગયું હવે. એ કેટલા કેટલા મોટા પદ પર ઉભા છે જે આખો દેશ ચલાવે છે આપણો ભારત દેશ ચલાવે છે. આજ રીતે કોઈ પણ વ્યક્તિ નાના નાના વ્યવસાયો કરીને પણ પોતાની સ્વ સ્વરોજગારી પર ઉપર નિર્ભર રહી શકે છે. બરાબર ને મિત્ર?
હા હા મીત.
તો આપણે યુવાનોને કૌશલ્ય, વિકાસ, નવી ટેકનોલોજી અને વ્યવસાયિક શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવું જોઈએ. આત્મનિર્ભર ભારતનું સ્વ પણ ત્યારે જ સાકાર થશે જ્યારે વધુમાં વધુ લોકો સ્વરોજગાર અપનાવશે અને બીજા લોકોને પણ રોજગારી આપશે. તો મિત્ર તમે પણ તમારા પણ ઘરે કોઈ આવું નાના રોજગાર કરતા હોય છે, કોઈ વ્યક્તિ તમારા આસપાસ કે તમારા ઘરમા જ હોય એવું તમાને તમે જોયેલું છે?
હ હા એમ તો જોયા છે. હવે ઘરમાં તો નથી એવા અમારે મોટા ભાગે ઘરમાં અ ખેતી કાંતો બીજે એવું કોઈ મજૂરી કામ કરત તાં હોય છેનું. હ જે રીતે તમે કીધું કે અ નાના વ્ય સાયોમ અ પણ મેં ઘણી જગ્યા એવા જોયા છે અમારા આજુબાજુના વિસ્તારમાં. ઘણા એવા લોકો છે જે અ પોતાની દુકાનો ખોલીને પોતાને જે નાના પાયા ને કોઈ એવો અ બિઝનેસ ઊભો કરીને અ જીવન જરૂરિયાત ની વસ્તુઓ ખરીદતા હોય છે અને એમનો ગુજરાન ચલાવતા હોય છે. જેમાં હ મેં જોયા છે કે અમારે સાઈડ ના એક ભાઈ છે, એમને નજીક બજાર છે. ત્યાં અ એક દુકાન ખોલી છે જે અ એ લોકો સીઝનલ ફ્રૂટ વેચે છે અને સાથે ઘણી એવી વસ્તુ પણ હા વેચે છે, તો મેં અ ત્યાં જોયું હતું એ.
હા મિત્ર. તો આપણા ગામડાઓમાં કે શહેરોમાં તો આવી વસ્તુઓ ખુબ જ પ્ર પ્રચલિત છે. શહેરોમાં પણ નાની નાની ટપરીઓ જોવા મળે છે. કોઈક ફ્રૂટ વેચનારા જોવા મળે છે. એ લોકો પણ આ વસ્તુઓનું વેચાણ કરીને પોતાનું જીવન સારી રીતે જીવે છે અને આત્મનિર્ભર બનીને કોનું કોના પાયા પર ઉભો નહીં પરંતુ પોતાના પોતાના પગ પર ઉભા રહીને એ લોકો પોતાના વ્યવસાયો કરે છે અને સારી રીતે રોજગારી મેળવે છે. તો નાના વ્યવસાય દેશની અર્થવ્યવસ્થાનો મજબૂત આધાર છે. તે વ્યક્તિને આત્મનિર્ ભર બનાવે છે, પરંતુ જીવન સુધારે છે અને સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેથી આપણે નાના વ્યવસાય નું સન્માન કરવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક ઉ ત્પાદનો નો ઉપયોગ કરીને નાના વેપારીઓને પ્રોત્સાહન આપવું જોઈએ. હમ્મ, મિત્ર આપણે તો ગામડાઓના જ છે ને આપણે તો બંને બંને એમ જીવન ધારણા જોયેલી છે જેમ ગામડાઓની અને અહ આપડું શહેરોની તો ગામડાઓમાં તો મોટા ભાગના લોકો કોઈ કોઈ કોઈ ના ગામડાઓમાં દુકાન હોય છે. જા જે તે વસ્તુઓ કરે છે અને મોટા ભાગની લોકો તો ખાલી ખેતી કરે છે ખેતીના પાયા પથી પણ એ લોકો પોતાનું જીવન ધા જીવન સારી રીતે સુધારે છે અને ચલાવે છે. રોજગાર એ પણ એ લોકોને મહત્વપૂર્ણ મળે છે. તો મિત્ર આપણે જ્યારે નાના હો નાના હતા ત્યારે પણ આપણા માં બાપ કોઈ કાર્ય કરીને કોઈ કામ કરીને જ રોજગાર મેળવે મેળવ્યા હતા. અને આપણને નાનાથી મોટા કર્યા આપણ જે કઈ આપણે નાના નાના થી મોટા કરમાં છે જે પણ કોઈ એમ ખર્ચો હોય છે ને આપણા ઘરના જ ઉઠાવે છે અને આપણને મોટા કરે છે. આપણા પણ આપણેે તો ગામડા ના એટલે આપડા પણ માં બાપ કોઈ મોટી નોકરી નથી કરતા. પરંતુ જે તે કાર્ય કરીને જ આપણને પોતાનું તેમનો રોજગાર મેળવે છે અને આપણને મોટા કરે છે. તો તમે હવે તો કોલેજમાં છો કે મિત્ર?
હા હા કોલેજમાં.
હા તો તમારી કોલેજની બહાર આજુબાજુ પણ નાના નાના ઠેલાઓ જોવા મળે છે આપન. જે જ્યાં જે તે વસ્તુ વેચી વેચીને પોતાનો રોજગાર પૂરો પાડે છે. જોયેલા છે નહી મિત્ર તમારા આજુબાજુ કોલેજમાં તો હશે જ કોલેજની બહાર
હા હા ઘણા બધા એવા છે.
હા હા મિત્ર. અહ તમે મિત્ર આટલો ટાઈમ આપ્યો મને એ બદલ ધન્યવાદ.
હમ્મ આપનો પણ ખુબ એવ આભાર એ આપને પણ એક સરસ ટોપિક વિશે તમે વાત તે રે તો હું આપનો પણ ખૂબ આભાર.
હા, મિત્ર ચાલો.